હલો.
હલો.
કેમ છો?
હા, કેમ છો? હા, મજામાં છું. તમે કેમ છે નવા જુની?
બસ ચાલતું છે. મેં તમારે ખાસ તો એના માટે આજે ફોન કર્યો, કે તમારે ખબર છ તો એમણા બે દિવસ પેલા કેવું વાવાઝોડું આવ્યું તું. એટલે આપડી પ્રકૃતિની હાલત તો જો કેવી થઈ ગઈ છે એટલે મેં આજે વી કર્યું કે ચાલો આજે હું પ્રાકૃતિ વિશે થોડીક વિચાર કરતી હતી, કારણ કે પ્રકૃતિ આપણા જીવનનું અત્યંત મહત્વનો ભાગ છે. અને તેના વિના જીવનની કલ્પના કરી કરવી અસંભવ જેવી લાગે છે.
હા ખરેખર આ બે દિવસ સગાવવા જે વાવાઝોડું જેવું હતું, તે મને ખરેખર એવું લાયગું કે પ્રકૃતિ આપણને જીવન માટે કેટલી જ જરૂરી છે, કેટલી બધી વસ્તુઓ આપે છે આપણને, તો આ જે જયારે બધું નોર્મલ હોય છે બધું સંતુલિત હોય છે, ત્યારે આપણે કઈ એવું લાગતું નથી કે હા બધું છે તો ખરી જ, પણ જયારે આવું કઈ થાય છે ત્યારે ખબર પડે છે કે શું મહત્ત્વ છે, આ શુદ્ધ હવાનું, કે શુદ્ધ પાણીનું, શુદ્ધ ખોરાકનું, અને રહેેવા માટેનું જે પર્યાવરણ આપણને હોવું જોઈએ, તે તેના કારણે આપણું અસ્તિત્વ શક્ય બને છે, જો આ બધી વસ્તુઓ નહીં હોય તો આપણું અસ્તિત્વ જ નથી.
સાચી વાત છે. પ્રકૃતિ માત્ર આપણું જીવન નથ જીવન નો એ એટલે એમ કહી શક કે કે આપણું જીવન નથી પણ આપ આપણું અહ જીવન-જીવન અખું પ્રકૃતિ પર નિર્ભર છે, એમ મેં કેઉ તમારે. કે આપ પણું જીવન જ ખાલી નથી ચલાવતી, પરંતુ આપણને માનસિક શાંતિ અને આનંદ પણ આપે છે, જે આજના તણાવ ભરા જીવનના અંદર ખૂબ જ જરૂર છે, કે હવે તમારે હું સાંજે આમ જાઉં ને તો સાંજના ટાઈમ પર એક થોડોક આમ વોક બી લઈ લીધો હોય, તો આમ ગમ્યા કરે આપણને. હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે બધી બાજુ કન્સ્ટ્રક્શન કન્સ સ્કશન થઈને બધું કોન કોન્ક્રટ જંગલ જેવું બની ગયું છે. પણ આમ થોડીક આમ મારા ઘરથી થોડુંક દૂર એક એક નાનો તળાવ જેવો છે, ત્યાં બતકોને છે તો ત્યાં જઈને બેસવું જોવું પાણીને જોવું શુદ્ધ હવા ને આમ મહેસૂસ કરવું એ મને બહુ ગમે છે. એનાથી મને એકદમ ફ્રેશ અનુભવ થાય છે. એટલે હું સાંજ પડે એટલે થોડુંક વોક કરવા નીકળી જાવ ને ત્યાં તળાવ ઉપર જઈને બેસું. અને કંઈક ખવડાવા જેવું હોય તો માછલીઓ છે ને બતકને થોડું ખવડાવું અને પછી આવી જાઉં. તો એમ કહી શકાય કે પ્રકૃ પ્રકૃતિ આપણા જીવનમાં બહુ મોટો બહુ મહત્ત્વનું છે.
ખરેખર તમે તો કુદરતની પટાંગણમાં રહો છો, તમે એમના ખોણામાં જઈને બેસો છો તો મને તમારી વાતથી જ ખબર ખ્યાલ આવે છે, કે તમે તમારા મનને કેટલી શાંતિ મળતી હશે જયારે તમે આવી પ્રવૃત્તિઓ કરો છો સાંજના સમયે તો મારા તો હવે ઘરમાં કામ ના લીધે બહાર નીકળાતું નથી. પણ હવે મેં નાના નાના જે છોડ રોપેલા છે તો એ હું ખાલી છોડ જ જોઈ લઉં. સાંજે ચા પીતા પીતા તો મારા મનને આટલી શાંતિ મળે છે કે મને એજ થાય છે કે જયારે આ બધો આપણેે વૃક્ષો નદીઓ પર્વતો ને આ હરિયાળી જોવા જઈએ છે ત્યારે આપડું મન કેટલું શાંત થઈ જાય છે. કારણ કે આ પ્રકૃતિ એ આપણને એના લીધે જ બનાવેલું છે એનાથી જ આપણે છે ને આપણને આ પ્રકૃતિ જે છે નવી ઊર્જા મળે છે.
સાચી વાત છે, પણ હવે તમે જોઓ આજકાલ હું જ્યારે જેમકે તમારે પહેલાં જ કીધું કે હવે આપણે બધી બાજુ કન્સ્ટ્રક્શનનું કામ એટલું બધું વધી ગયું છે. કે આજકાલ માનવ પ્રવૃત્તિઓના કારણે પ્રકૃતિને ઘણું નુકસાન થઈ રહ્યું છે, એવું મને લાગે છે. જેમ કે વૃક્ષ વૃક્ષો નો અતિશય કટોકટી અને પ્રદૂષણ અને જળ આપડી જે જે નદીઓ છે તેને તેણે દુર્બર કરવી તેની એના અંદર બધું નાખવો અને એની જે બધી હાલતો છે કે આજે તમે જે આપ એમ ક ને કે જે આજે આપણી સંસ્કૃતિ તો એ આપણે એને માતા તરીકે ગણીએ છે. આપણી જે નદીઓ છે એને એની આપણે પૂજીએ છીએ. પણ સાથે સાથે એમાં આપણે કચરો પણ નાખીએ છે, કે જે આપણે આપણું સુત્ર જ છે કે આપણને એ આપણે, પાણી મળે છે જે આપણું જીવન છે, એના વગર આપણે મરી જશું, તો તો પણ આપણે એનું ખ્યાલ નથી રાખતા. તો તેના વિશેે પણ હવે આપણે થોડુંક જાગૃત થવું જોઈએ તેવું મને લાગે છે.
ખરેખર ખરેખર, કારણ કે અત્યારે જે ન્યૂઝમાં આવતું હતું કે આ અરાવલી પર્વતો બધું કપાય છે, એ બધું ઔદ્યોગિક વિકાસ માટેને શહેરીકરણના કારણે થાય છે, જેના કારણે એના હવા, પાણી, જમીન બધું જ પ્રદુષિત થઈ રહ્યું છે, ને એમાં એ રોકવા માટે ઘણા, માણસો આગળ બી આવેલા હતા પણ હવે આ વસ્તુ એવું છે કે, બહુ ઊંચા સ્તરે થાય છે, પણ એ સમજવું જોઈએ કે આ માનવ જીવન અને પ્રાણી જીવન બંને માટે ખતરનાક હશે, કે આજે પગલા લઈ રહ્યા છે કે, આ આટલા મોટા સંખ્યામાં ઝાડો વૃક્ષો કપાવતા છે, કે પછી નદીઓ પ્રદુષિત કરતા છે કે હવા પ્રદુષિત કરતા છે, તે આપણા જીવન માટે ખુબ જ ખુબ જ ખતરનાક રહેશે.
સાચી વાત છે, અને મને આ વસ્તુ તો તમે જોજો કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ નહી કરીએ, તો ભવિષ્યના અંદર ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે, પડી શકે છે એવું મને લાગે છે જેમ કે અત્યારે તમે જોઓ ગ્લોબલ વોર્મિંગ તો ચાલુ થઈ જ ગઈ છે, બરાબર છે, જળ કમી અને કુદરતી આફતોનો વધારો એ પણ, હવે દિવસે દિવસે થઈ રહ્યો છે હવે પેલા આજથી વીસ વર્ષ પહેલા આટલી ગરમી હતી જ નહી. હવે કેટલી ગરમી આપણને લાગે છે, હવે આજે માર્ચ મહિનાના અંદર બી ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર ગયું છે, બરાબર છે તો તમે વિચાર કરો કે એપ્રિલ મે માં શું હાલત થશે, હવે વરસાદ બી આટલું બધું પડે છે થોડોક બી વરસાદ પડે એટલે તરત જ પૂરા આવે. આ બધું કેમ થાય છે? કારણ કે હવે આપણે ઝાડો કાપી નાખ્યા છે, એટલે પાણીને રોકવા માટે જે ઝાડો જે સૌથી એમ કે ને કે સૌથી મોટો રોલ ભજવતું હતું તેને જ આપણે, નષ્ટ કરી નાખ્યું છે. એટલે આ બધી કુદરતી આફતો આપડા પર આવે છે.
ખરેખર, પણ મને એવું લાગે છે કે આપણે ખાલી વાતો જ કરી શકીએ છે, બીજું શું કરી શકીએ? હવે આપણે પ્રકૃતિને બચાવવા માંગીએ છીએ, પણ હવે મારા એકલા થી કે તમારા એકલા થી શું થઈ શકે? કે આ પ્રકૃતિ તો બધાની જ બધાની જવાબદારી છે કે એમને બચાવવું જોઈએ, હવે આપણેે શું કરીએ આમાં?
ના મને એવું લાગે છે કે આપણેે-આપણે કઈ નહી તો વૃક્ષો વાવવું જોઈએ, પાણીમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે આપણે શું છે કે આખી સૃષ્ટિને તો નથી આ સુધારી શકતા, એ આપણા હાથમાં નથી, પણ અ-અ આપણે એક નાના પગલે થી ચાલુ કરીએ કે આપણે આપણા ઘરમાં આપણેે ધ્યાન રાખીએ, કે આપણે પાણીનો વપરાશ માપ માપસર કરીએ, આપણે એને કોઈ બી એવી ટે એવી રીતે આપણે એને ન વાપરીએ કે લોક પાછળથી લોકોને તકલીફ થાય, બરાબર છે. એ ઉપરાંત આપણેે જે આપડી ઇલેક્ટ્રિસિટી છે, કે જ્યાં આપણે જરૂરત નથી ત્યાં આપણે એને ચાલુ ન રાખ ખીએ આપણે એને બંધ કરી નાખીએ. તો એ એવી નાની મોટી ચીજો જે આપણે આપણા જીવનશૈલીમાં લાવશું, તો તેનાથી પણ મને એમ છે કે પ્રકૃતિનો ઘણો મોટો ફાયદો થઈ જશે.
ઉપરાંત આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બી ફેલાવી જોઈએ. કે જેથી, વધુ લોકોને આ મુદ્દે ગંભીરતાથી લેય, અને તેની સુરક્ષા માટે આગળ આવે, તેઓ બી આ બધી વસ્તુ પોતાના રોજિંદા કાર્યમાં સામેલ કરેને, પ્રકૃતિ તરફ થોડુંક યોગદાન આપ પે.
સાચી વાત છે. આમ જોયે ને તો આપણે એને મધર નેચર કહીએ છીએ, એટલે પ્રકૃતિ આપણી માં છે, અને માં આપણને ઘણું આપે છે, પરંતુ આપણે તેના બદલામાં કઈ આપતા નથી. જે આપણે હવે-હવે મને એમ છે કે બદલવાની જરૂર છે.
ખરેખર. જો અત્યારે પગલા નહી લેેશું આપણે તો, આવતા આ આવતા દિવસોમાં આપણે આપણા બચ્ચોને શું આપશું મને એ જ વિચાર આવે છે, કે જો આપણે પ્રકૃતિ સાથે સંતુલન જાળવી રાખીએ, તો જ આપણું જીવન સુખમય રહે અને સુરક્ષિત બની શકે, ને આગળ ચાલતા આપણા બચ્ચોઓ બી એક સુખી જીવન જીવી શકે, કારણ કે પછી એ લોકો માટે તો કઈ રેશે જ નહી.
સાચી વાત છે. હવે તો એમ મેં તમારે કહું ને કે પ્રકૃતિ એ આપણું જીવન છે, અને તેને બચાવવું એ આપણી જવાબદારી છે. એ આપડી બધાની જવાબદારી છે ને આપણે ઘરમાં આપણા ઘરમાં રહેતા દરેક લોકોને આપડા કબીલા આપણા મહોલ્લ, આપણે કામ કરતા હોય ત્યાં, કઈ બી વાત વાતચીતમાં પણ આપણે આ વસ્તુની જાગૃતતા ફેલાવી જોઈએ, ત્યાં પણ આપણે જોવું જોઈએ કે કશેથી આપણે કોઈ પાણીનું ખોટો એવો વેસ્ટેજ થતો નથી ને. કે ભઈ ઇલેક્ટ્રિસિટી ખોટી એવી વેસ્ટેજ થતો નથી ને, અને આપડે બી જોવું જોઈએ કે આપડ ઓફિસ છે કે ઘર આંગણે આજુબાજુ થોડા બહુ ઝાડ વાળ જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં ઝાડ રોપવા જોઈએ. એટલે આ પડે કરીએ ને તો એટલું બી આપણા માટે ઘણું સારું છે.
જો આપણે આજે જાગૃત બનીએ ને, અને યોગ્ય પગલા લઈએ, જેમ કે તમે કીધું કે કંઈ નહી તો કમસે કમ વરસમાં એક આપણે છોડ રોપીએ, કે આપણે બચ્ચાને પ્રેરિત કરીએ કે એ આજુબાજુના જગ્યામાં છોડ રોપે, તો એવું લાગે કે આપણે ભવિષ્યના પેઢીને માટે એક સ્વચ્છ અને સુંદર પરાવર્યન છોડી શકીએ.
સાચી વાત છે. ચાલો તમારાથી વાત કરીને બહુ મજા આવી. ફરી પાછા આપડે કઈક
ચોક, આવજો.